વિસે આયા સ્ક્રીન પર સ્કીિન પર તારું નામ જોઈને મને એમ થયું કે આજે સૂરજ કઈ દિશામાંથી ઉગ્યો છે
અરે મીટ બસ એકદમ મજામાં તું કેમ છે હા યાર હું પો ગુનેગારું સ્વીકારું છું થોડા ટાઈમ થી શેડ્યુલ એટલું ટાઈટ ચાલતું હતું ને કે રાત્રે ઘરે આવીને સીધા ઊંઘી જવાય ફોન વગેરે બધું બાજુ પર રહી જતું હતું તો સંભળાવ તારે લાઈફમાં શું નવું જૂનું છે
હું પણ મજામાં જ છું યાર મારી લાઈફમાં તો એક જ ઓફિસ ઘર અને ટ્રાફિકનું રૂટન કઈ નવું નથી પણ તારો બિઝનેસ કેવો ચાલે છે તું પેલા કોઈ નવો મોટો પ્રોજેક્ટ કે ટેન્ડર મળવાનો હતો એનું કહેતો હતો ને ગયા મહિને એનું શું થયું
અરે હા સાચ એજ ગ ન્યુઝ આપવા ખાસ ફોન કર્યો છે ફાઈનલી એ ડીલ ગઈકાલે સાંજે જ લોક થઈ ગઈ અને એડવાન્સ પેમેન્ટ પણ આવી ગયું એના લીધે જ છેલ્લા બે ત્રણ અઠવાડિયા થી રાત દિવસ એક કર્યા હતા ક્લાયન્ટ બહુ અઘરો હતો. નાની નાની બાબતોમાં વાંધા કાઢતો હતો પણ અંતે આપણે આપણી સ્ટાઇલ થી મેળ પાડી દીધો.
અરે વાહ જોરદાર હો ભાઈ ખુબ જ અભિનંદન મને પૂરો ભરોસો હતો કે તું આ ડીલ ક્રેક કરી જ લઈશ તારી વાત કરવાની રીત જ એવી છે ને કે સામે વાળો હા પાડી જ દે આ વાત પણ તો.. મોટી પાર્ટી બને જુવઓ આ વખતે કોઈ.. બહાનું નહી ચાલે.
તારા જેવો મિત્ર મિત્રોની અપેક્ષાઓ અને દુઆ જ તો દોડાવે છે પાર્ટી તો પાકી તું કહે ત્યાં અને તું કહે ત્યારે આ વીકેન્ડ પર તારો શુ પ્લાન છે શનિવારે સાંજે મળીએ. બધા જૂના મિત્ર.. મિત્રો પણ ભેગા કરીએ જો શક્ય હોય તો
શનિવારે સાંજે હા મોસ્ટલી તો હું ફ્રી જ છું સાંજનો ટાઈમ સારો રહેશે તારા ઘરે ભાભી અને બાળકો કેમ છે બધા મજામાં છે.
હા બધા મજામાં જ છે મમ્મી પપ્પા પણ સારા છે તારા ઘરે બધા.. કેમ છે કાકીના ઘૂંટણ નો દુખાવો હવે કેવો છે ગઈ વખતે તું કેતો હતો કે એમને ચાલવાનું બહુ તકલીફ પડે છે.
મમ્મી ને હવે પેલી આયુર્વેદિક દવા ચાલુ કરીને ત્યાંથી જ ઘણો આરામ છે એલો એલોપેથી દવાઓથી તે તો એમને એસિડિટી થઈ જતી હતી હવે સવારે સોસાયટીના ગાર્ડનમાં.. થોડું ચાલી શકે છે બાકી પપ્પા તો એમના નિજી જીવનની ફૂલ મજા માણી રહ્યા છે સવાર સાંજ સોસાયટીના ઓટલા પર મિત્રો સાથે દેશ દુનિયાની રાજનીતિ ચર્ચા કરે છે.
ચાલ સરસ કેવાય કાકા ને આરામ થયો એ જાણીને સાચે જ આનંદ થયો યાર સાચે જ સમય કેટલી ઝડપથી ભાગે છે ને હજી ગઈ કલે જવું લાગે છે જયારે આપણે બંને કોલેજના કેન્ટીનમાં સમોસા કે ચા પીવા માટે ખિસ્સાના સિક્કા ગણતા હતા. જો મારી પાસે પાંચ રૂપિયા છે તારી પાસે કેટલા છે અને આજે જો પોતપોતાની જવાબદારીઓ ઓફિસ બિઝનેસ માં કેટલા વ્યસ્ત થઈ ગયા છીએ.
હા યાર સાચી વાત છે એ કોલેજના દિવસોની મજા જ અલગ હતી ટેન્શન વગરની લાઈફ હતી પેલો આપણો પ્રોફેસર વ્યાસ સાહેબ યાદ છે જે હંમેશા તને જ પકડતા હતા જયારે તું પાછળથી.. પાછળની બેન્ચ પર બેસીને ઊંઘતો હતો અથવા કોઈ વાર્તાની ચોપડી વાંચતો હતો.
અરે એમ કેમ ભૂલાય એ માણસને મારી સાથે કઈક અલગ જ કનેક્શન હતું હું જ્યારે આ બંધ કરું કે ક્લાસમાં કોઈ બીજી બાજુ જોઉં ત્યારે જ એમને ચોક સીધો સ્પીડમાં આવીને મારા માથા પર પડે આખી ક્લાસ હસી પડતી પણ જે કહો તે ભાઈ એ દિવસો.. પાછા નહીં આવે હવે તો સોવાર સોમવારથી શનિવાર સુધી મશીનની જેમ કામ કરવાનું અને રવિવારની રાહ જોવામાં જ આખો જન્મ નીકળી જાય છે.
સાચું પૂછ તો મિલન સારી આ આઈટી લાઈફથી હું ક્યારેય કંટાળી જાઉં. શું છે સવારે લોૉગઇન કરો મીટિંગ અટેન્ડ કરો કોડિંગ કરો મેનેજરની કિટકિટ સાંભળો અને રાત્રે લોંગ આઉટ.. કરો આખો દિવસ લેપટોપની સ્ક્રીન સામે આખો ફાડીને બેસી રહેવાનું પેલું વર્ક ફોમ હોમ હતું ત્યાં સુધી તોય સારું હતું પણ હવે ઓફિસ શરૂ થઈ ત્યાંથી આવતા જવા.. આવવા જવામાં જ રોજની બે અઢી કલાક ટ્રાફિકમાં બગડે છે ઓફિસ પહોંચ્યા સુધીમાં જ અડધી એનર્જી ખલાસ થઈ જાય.
હા યાર હું સમજી શકું છું આજકાલ શહેરમાં ટ્રાફિકની સમસ્યા એટલી વધી ગઈ છે ને કે માણસ ઘરમાં ઓછો અને રસ્તા પર વધુ સમય વિતાવે છે જીવ બળી જાય એવા ચાર રસ્તાના સિગ્નલો પણ જો ભાઈ તારી નોકરીમાં એક ફાયદો છે. મહિનાનો પૂરો થાય એટલે ફિક્સ સેલેરી ખાતામાં આવી જાય, વીકેન્ડમાં બે દિવસ ઓફ હોય, મેડિકલ ઈન્સ્યોરન્સ હોય, મારે બિઝનેસમાં દર મહિને નવું ટેન્શન, આ મહિને ધંધો સારો થયો, તો આવતા મહિને કદાચ મંદી પણ હોય, પેમેન્ટ સમય ન આવે. સ્ટાફનો પગાર ક્યાંથી કરો, કરાવો એની ચિંતા, દરેક સિક્કાની બે બાજુ હોય, તું તારી જગ્યા એ પરેશાન છે, હું મારી જગ્યાએ..
એ પણ છે. દૂરના ડુંગર રળિયામણા લાગે. બહારની બધાને એમ લાગે કે આ તો એસી કેબિનમાં બેસીને કમાય છે, પણ અંદર અંદરની મહેનત આપણને જ ખબર હોય. ચલ એ બધું તો ચાલ્યા કરશે, જીવનનો ભાગ છે, બીજું કહે આ વેકેશનમાં ક્યાં બહાર જવાનો પ્લાન છે, કે પછી આખો ઉનાળો ઘરે જ એસી ચાલુ કરીને ગુજારવાનો છે?
પ્લાન તો લાંબા સમય થી યાર, બાળકો ક્યાર ના વોટર પાર્ક અથવા માઉન્ટ આબુ જવાની જીદ કરે છે. ગરમી એટલી છે કે કોઈ ઠંડી જગ્યાએ જવાનું મન થાય છે, વિચારું છું કે આવતા મહિને પેલા અઠવાડિયામાં ત્રણ ચાર દિવસ ને રજા મેનેજ કરું અને ફેમિલી સાથે ગાડી લઈને ક્યાંક નજીકમાં ફરી આવીએ. તારો શું પ્લાન છે, તું પેલા સ્કૂલ ના મિત્રો સાથે ગોવા જવાના માટે પ્લાન બનાવતો હતો ટિકિટઓ બુક થઈ? કે નઈ?
અરે ભાઈ ગોવા વાળો પ્લાનનો પ્લાન તો અમારા ગ્રુપમાં દર વખતથી જેમ આ વખતે પણ વોટ્સપ ગ્રુપમાં જ શહીદ થઈ ગયો ફેબ્રુઆરીથી પ્લાન કરતા હતા છેલ્લી ઘડીએ કોઈકને ઓફિસમાં અર્જન્ટ પ્રોજેક્ટ આવી ગયો તો કોઈકના શાળાના લગ્ન નીકળ્યા તો કોઈને વળી બજેટ નડ્યું છેલ્લે. ત્રણ જ. જણા વધ્યા એટલે અમને પ્લેન ડ્રોપ કરી દીધો હવે સાચે જ લાગે છે કે એક એક ઉંમર પછી મિત્રો સાથે લાંબી ટ્રીપ ગોઠવવી એટલે હિમાલય ચડવા જેવું અઘરું કામ છે
હાઈ આ તાર એકલા ની વાર્તા નથી આ દુનિયાના તમામ મિત્રોના ગ્રુપની સનાતન વાર્તા છે એટલે જ હવે હું કોઈના ભરોસે નથી રહેતો ફેમિલી સાથે જ નાનો એવો પ્લાન બનાવી લેવાય મિત્રોના ભરોસે રહીશું તો ઘરના આંગણાની બહાર પગ પણ નહી મુકઈ. એક કામ કરીને કરને તું અને ભાભી પણ અમારી સાથે ચાલો આબુ બંને ફેમિલી સાથે જશે તો મજા આવશે ભાભી ને પણ ચેન્જ મળશે અને આપને વાતો કરવાનો ટાઈમ મળશે.
વિચાર તો સારો છે, હો તારો હું આજે રાત્રે ઘરે વાઈક સાથે વાત કરી જાઉં જો એની ઓફિસમાં રજાનો કોઈ પ્રોબ્લેમ ન હોય તો આપણે આ પ્લાન ફાઈનલ કરીએ બંને ગાડી લઈને સાથે જ નીકળશું. રસ્તામાં ખાતા પીતા જય સુધુની હિન્દી ફિલ્મોના ગીતો વગાડતા વગાડતા જવાનની મજા જ કંઈક અલગ હશે.
હા એ ફાઈનલ કરજે બહુ મજા આવશે અચ્છા મ તું પેલી ફિટનેસ નું કેતો હતો વજન ઉતારવા માટે તે તે જીમ જોઈન કર્યું હતું ને ત્રણ મહિના પહેલા એનું શું થયું તારો વજન ઘટયો કે જીમ વાળાના પૈસા પડી ગયા
અચ્છા પેલા કૌશિક ભાઈ યાદ છે, તને આપણા સોસાય ના જુના શેકે છે
હા ઓકે વાંધો નહી હા ફાઈનલ કરજે બ અ બહુ મજા આવશે સે ગમે એ કર
સારું ભાઈ, આજે ઘણી લાંબી વાતો થઈ જરા ઘડિયાળ જો આપણે ક્યારના ફોન પર છીએ
હા, ભાઈ સારું વાંધો નઈ. તો આપડે ટ્રીપ નું ફાઈનલ કરી ઓકે તું મને રાતે પૂછી લે તારા વાઈફ ને પછી કે મને ઓકે ભાઈ
હા, હું રાતે પૂછી લઈશ મારા વાઈફને, બોલ બીજું શું ચાલે?
બસ શાંતિ જ છે બિઝનેસમાં છે થોડુંક હમણાં ખેચાવાની જરૂર છે હમણાં થોડીક કોઈ વર્કર મળતા છે નહી બીજા વેટર્સ કે કોઈ એટલે મારે જ બધું સાચવવું પડે છે.
હા, તો ટાઈમ ક્યાં ગયો ખબરજ ના પડી, મન એકદમ હલકું થઈ ગયું, ઓફિસ ના ટેન્શનમાંથી ચલ ત્યારે શનિવારે સાંજે મળવાનું પાકુ. હું તને શનિવારે બપોરે ફોન કરીશ, ટાઈમ અને જગ્યા કન્ફમ કરીશ અને પેલું આબુ વાળો પ્લાન પણ હું વાઈફ સાથે ડિસ્કસ કરીને તને કાલે જણાવ.
ઓકે ભાઈ ડન છે. કાકીને અને કાકાને મારા પ્રણામ કરજે, અને સાચવજે.
હા, તારા ઘરે પણ બધાને યાદ આપજે, શનિવારે મળીએ.
હા, ને હું તને પેલી વાત કેહતો તો ભૂલીજ ગયો, કે આજે આપડે મળીએે રાતે અને ફાઈનલ કરીએ બધું પ્લાનિંગ.
હા, રાતે આપડે મળશું.
જૂની ચાયની ટપરી આપડે જોશું.
હા, થશું વાત કર
ઓકે વાંધો નઈ, તો તું જમી લે એટલે મને ફોન કરજે તો હું તને, કઈશ આપડે જશું પછી.
હા, હું જમીને તને ફોન કરીશ.
ઓકે ભાઈ વાંધો નઈ, શું બીજું? છે કઈ કેવા જઉં?
ના બીજું તો કઈ નથી કેવા જેવું, તારે તું બોલ.
બસ શાંતિ ચાલે છે અત્યારે તો. પણ. ખાલી એક અ ઇસ્યુ આવે છે અત્યારે.
શું ઇસ્યુ આવે છે.
આજ ધંધાનો જ ક્યાંય ટાઈમ મળતો નથી બેન ફરવા જવાનુંને એજ છે બીજું તો શું હોય.
હા એ તો વાત સાચી છે તારી.
હમ્મ સારું ચાલ વાંધો નઈ હવે પછી વાત કરીએ રાતે મળીએ.
હા સારું.
સારું ચાલ ભાઈ.
હા ભાઈ.